કેમ છો
બસ મજામાં તમે કેમ છો
નાઇસમાં
સારું તો આજે મને છે ને એક વાત યાદ આવી તો મેં કીધું કે ચાલો તમને ફોન કરું અને બઉ ઈચ્છા થતી હતી કે એક વાત પણ કરીએ એમ તો અ વાત એ હતી કે હવે આપણેે જે લોકલ ખરીદી છે બરાબર એના વિશેે આપડે વાત કરીએ માર્ક ટ છે તો એના વિશે મને આજે બહુ ઈચ્છા થઈ કે ચલો વાત કરું તમારા જોડે તો મને બી છે ને હું મારી વાત કરું તો મને જે શોપ પિંગ કરવું તો બહુ જ ગમે છે એમ કે શોપિંગમાં કેવું છે કે હા અને એક ગર્લ્સને તો હવે તમને ખબર જ હશે કે કપડાંનો બહુ જ શોખ કોય પછી કોસ્મેટિક્સ હોય પછી મેકઅપ નું હોય તો એમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે અને બઉ જ મને ગમે બધી વસ્તુ તો ખરીદીમાં તો હું ફર્સ્ટ નંબર આવું એટલે મને બહુ જ ગમે એમને અમે લોકો કેવું કે અમારે અહીં બાજુમાં સિટીઝ હોય કે ત્યાં અમે લોકો બધા ફ્રેન્ડ્સ છે ફેમિલી છે સાથે મળીને ખરીદી કરવા જતા હોઈએ જઈએ તો એમ બહુ મજા આવતી હોય છે કે ચલો આપડે આપડી શોપિંગ કરવા જઈએ અમે આગોતરું પ્લાન કરીએ છીએ કે ચલો આપણે સન્ડે છે તો માર માર્કેટમાં જઈએ એમને હવે બીજું શું છે કે સવારે અમે દસ સાડા દસ ના અમે નીકળીએ અને પછી સાંજે છ સાત વાગે આવીએ કેમ કે શોપિંગમાં જો અગર લેડીઝ જાય એટલે એમને ટાઈમ પણ ઓછો જ પડે એમ કોઈ બી શોપ પીગ માટે જાય તો હા તો એમાં બી પૅલા અમે શોપિંગ કરવા માટે જઈએ કપડાં ની છે કે પછી કેવું કે મેકઅપનું બી થોડું સામાન હોય કે પછી અ થોડું પાર્ટી સાર્ટી બી કરીએ એમ કે ચલો નાસ્તો પાણી એ કરીએ એમ થોડી વાર તો એમ બહુ મજા આવતી હોય છે અને બીજું કે કેવું કે માર્કેટમાં જવાનું તો આમ કેવાય ને બઉ જ ગમતું હોય છે કે અહિયા બી મારે એવું છે કે ચલો સ્કૂટી આવડતી હોય એટલે કાંઈ બી થોડું નાનું એવું પણ કામ હોય તો તરત સ્કૂટી લઈને અમે માર્કેટમાં કામ બી પતાવતા હોઈએ છીએ એમ તો તમારું શું કેવું છે આના બાબતે
હા બિલકુલ કેમ કે ખરીદી વિષય અ એવો થઈ ગયો છે કે પછી કોઈ પણ વસ્તુ હોય લેવા જવી હોય તો પછી ખરીદી વિશે જ એવો છે કે એકલા તો કરે ખરીદી કરી જ ના શકાય એમ એટલે બધા કોઈ ને કોઈ ફ્રેન્ડ જોડે હોય તો જે ખરીદી કરવાની જે કઈક અલગ હોય એમ તો કઈક મજા આવતી હોય છે એમ એટલે બધાની અત્યારે તો ખરીદી બાબતે પણ બધાની ચોઈસ તો અલગ અલગ જ હોય છે એ માટે એટલે પછી ઘણા લોકોને ખરીદી માં એક્સપર્ટ હોય છે એમ કે એકલા પણ કયારેક લઈ આવતા હોય છે એમ અને ઘણા લોકોને અમુક વસ્તુમાં ના ખબર પડતી હોય તો પછી બધા ફેમિલી જોડે કે કોઈ પણ એનો ફ્રેન્ડ હોય છે તો એના જોડે પછી એ લોકો જતા હોય છે એમને જયારે એને રજા હોય ત્યારે એ લોકો બધા ખરીદી કરવા નીકળી જતા હોય છે એમ ફેમિલી જોડે એમ એટલે બધા બધા ઘણી બધી ખરીદી હોય જેમ કે કોઈ પણ પોતાની જીવન જરૂરિયાત કોઈ પણ વસ્તુ છે તો એ ખરીદી કરવા માટે કોઈક લોકો જતા હોય છે પછી તો ઘણી બધી મોજ શોક ની જે વસ્તુ હોય છે એ પણ ઘણા લોકો ખરીદી કરવા માટે જતા હોય પછી જેમ કે લગ્ન પ્રસંગ હોય છે કે પછી રિંગ સેરેમની હોય તો ઘણા બધા એવા પ્રસંગો આપડા ઘરે આવતા હોય તો એની પણ કેટલીક એવી ખરીદી કરવી પડતી હોય છે કે એ પણ આપડે જવું પડત તો હોય છે જોડે એમ એટલે ખરીદી વિષય જ એવો બની ગયો છે કે એમાં કઈક ને કઈક એવો આનંદ આવે છે દરેક વ્યક્તિને એટલે ખરીદી વિષય જ આખો આનંદ વાળો જ વિષય થઈ ગયો છે એમ એટલે એવું છે એટલે ખરીદી તો
એક હા જેમકે તમે વાત કરી કે કોઈ હવે લગ્ન પ્રસંગ હોય તો અમારે પણ એવું જ હોય કે સમજી લો કે કોઈ કુટુંબમાં અથવા તો પરિવારમાં કોઈ લગ્ન પ્રસંગ છે તો અમે લોકો બી શું કરીએ કે પહેલેથી જ બધા લોકો પ્લાન કરતા હોઈએ છીએ કે આમના લગ્ન છે તો આપડણે કેવા કપડાં પહેરશું કે શું પહેરશું એના વિશે વિ વિચારીએ અને પછી બધા એક દિવસ મળીને શોપિંગ કરવા માટે જઈએ જે રેન્ટ હોય રેન્ટ શોપ હોય તો ત્યાં પણ અમે લોકો જતા હોઈએ છીએ કે હવે જે એવું હોય કે સમજી લો કે નજીક ના ઘર ના લગ્ન હોય તો આપણે અ કહેવાય ને કે પરચેસ કરી લેતા હોઈએ છે કપડાં અને સમજી લો કે દૂરના રિલેટ છે કે આપડા દૂર ના રિશ્તેદાર છે તો આપણે એ રીતે મેનેજ કરતા હોઈએ છીએ તો અમે બી કેવું કરીએ કે બધા અમારી બેહેનો છે કે અમે એ લોકો પ્લાન કરીએ કે આ રીતે પ્રસંગ છે તો આપણે દિવસ જઈ અને શોપિંગ કરી આવીએ તો શોપિંગ કરવા માટે જઈએ તો હવે કેવું કે બધાની ચોઈસ અલગ અલગ હોય છે જેમ તમે વાત કરી એમ તો સમજ લો ને એક થી બે વધે એમ કોઈ પણ વસ્તુમાં તો હવે ચોઈસ માટે બી કેવું હોય કે આપણી સાથે કોઈ હોય ચોઈસ કરવા માટે તો આપણને પણ મજા આવે કે ના. છે કોઈ કે એમને એકલામાં તો કેવું આપડ થોડું કન્ફ્યુઝન પણ થાય કે.
હવે આ મને સારું લાગે તો છે પણ બીજાને ગમશે કે નહીં એટલે આમ બે ત્રણ જણા સાથે હોય તો જોઈસમાં બી આપણને સારું પડે અને સમજી લો કે સગાઈ હોય કે પછી અ સોપારી હોય નાના એવા કોઈ પ્રસંગ હોય તો પણ આપણે કપડા માટે તો એક મોટો પ્રોબ્લેમ ઉભો થઈ જાય કે કપડા શું પહેરવાનું એમ કેવા પ્રસંગસ હોય તો એટલે મેન તો એજ છે કે શોપિંગ કરવા માટે બધા ભેગા જઈએ એ અને કોઈ એ નાના પ્રસંગ હોય ને તો બી અમે ડિસ્કસ કરીએ કે આમ શું પહેરશું સાડી કે ડ્રેસ કે ત પેલેથી જ અમે લોકો ડિસાઈડ કરી લેતા હોય છે કે જેથી એન્ડ ટાઈમે છે ને આપણને ક પ્રોબ્લેમ ના આવે એમને તમે જેમ વાત કરી કે આપણી જીવન, જરૂરિયાત જે પણ કઈ વસ્તુઓ છે જેમ કે હવે કિચન સેટ નું કઈ આપણને લેવાનું હોય છે રસોઈનું કે અનાજ છે કઠોળ છે પછી ઘર ઘર વખરી છે કોઈ પણ વસ્તુ તો એ પણ અમે લોકો છે ને અમારા જે છે ત્યાં મોટો મોલ પણ છે અને ડીમાર્ટ પણ છે. તો ત્યાં પણ અમે લોકો તે ઘર વખરી છે એ બધું લેવા માટે જતા હોઈએ છીએ અને એક સાથે થોડું બધું લઈ આવીએ તો જે થોડું ટાઈમ ચાલે પાછું વળી એમ લાગે કે પતવા આવ્યું છે એનાથી પેલે જે અમે લોકો પાછા શોપિંગ કરી આવતી હોય છે એટલે બધા નું અલગ અલગ શોપિંગ નું રીઝન હોય છે કોઈનું કેહેવાય ને-' કે જરૂરિયાત પ્રમાણે હોય છે કોઈ મોજ શોક માટે હોય છે કે ચાલ આજે ઈચ્છા આપણે આ લઈ લઈએ બટ ખરેખર તો આપણે જે જીવન. જરૂરિયાત છે એ જ આપણને યુઝ કરવો જોઈએ જેનાથી પૈસાની પણ બચત થાય. અને કેવું કે એમ હા શોક માટે પણ કરી શકાય પણ એમ લિમિટેડમાં કે જેથી હા આપણને શું કે પછી બઉ તકલીફ ના પડે આગળ એ રીતે.
હા બિલકુલ તમે જેમ વાત કરી એમ કે મોજ શોક ની તો ક્યારેક કશે આપડે બધા બહાર ફરવા ગયા હોય તો ઘણી વાર ત્યાં ભી આપડે ધાર્યું ના હોય કે એટલો ખર્ચો થશે એમ તો વધારે ભી ક્યારેક થઈ જતો હોય છે એમ એટલે અમુક એવી વસ્તુ આપણને જોઈને અટ્રેક્ટ થઈ જાય છે એ વસ્તુ લેવા માટે એટલે પછી એ વસ્તુ આપણેે લઈએ નહ ત્યાં સુધી આપણને બધું અધુરું જ લાગતું હોય છે એટલે પછી એ વસ્તુ આપડે લઈએ છીએ ત્યારે જ એમ થાય છે. કે નહી આ વસ્તુ આપણેે લીધી એમ એટલે ક્યારેક એવું પણ બની જતું હય. હા હા બિલકુલ હા એટલે આપણને સંતોષ થાય ત્યારે જ આપણને શાંતિ મળતી હોય છે એમ એટલે અત્યારે તો મારું તો એવું માનવું છે કે ઘણી બધી વસ્ત, તું કમ્પેરિઝન ઉપર ચાલી ગઈ છે એમ આ દુનિયામાં તમે જોતા જ હશો એ જેમ કે કોઈ હા. હા જેમ કે હું આજે કપડા લેવા ગયેલો એમ તો હવે બીજો બીજા વ્યક્તિ ન હું જોડે લઈ ગયો એમ બે ત્રણ જડા ને એમ તો કોઈકને કલર માં વધારે ખબર પડતી હોય તો કોઈકને કાપડમાં વધારે ખબર પડતી હોય એમ તો એ પ્રમાણે પછી આપણે કપડા લેતા હોઈએ છીએ એમ એટલે-' આપણને જે અનુકૂળ લાગે એ પ્રમાણે પણ પણ લાસ્ટ ચોઈસ તો આપડી જ હોય છે કે આપડે કયું લેવું છે એમ એટલે પછી આપડે લઈને આવી જતા હોય છે એમ ઘણી વાર બહ આવું પણ મે જોયેલું છે અને બહ બધું એવું પણ થતું હોય છે અત્યારે તો થાય જ છે ને જોવા પણ મળે છે જેમ કે કોઈ બાજુમાં કોઈ રેતા હોય રમીલા માસી તો રમીલા માસી લાવ્યા હોય વીસ હજારની સાડી અને બી બાજુ વાળા માસી બળતરા કરી કરીને ઉકલી જતા હોય. તો પછી એ પણ કમ્પેરિઝન હા કમ્પેરિઝન થતી હોય એમ, એટલે એવું થતું હોય છે.
જમાનો છે કે ચાલો બાજુ વાળાએ કર્યું તો આપણેે કેમ ના કર્યું આપણે કેમ પાછળ રહી ગયા. બટ ખરેખર એ વસ્તુમાં ઘણા બધા એ લેણે પણ લીપાઈ ગયા છે અને પોતાનું નથી જોતા કે અમારી સિચ્યુએશન શું છે અમારા અમારું જેટલું પરિસ્થિતિ છે એ પ્રમાણે અમે ઉપયોગ કરીએ એટલો ખર્ચ કરીએ પણ જેટલું બાજુ વાળા કરે ક્યાં તો કોઈ ફેમિલી વાળા કરે એનું પરિવાર વાળા તો બસ એ આપણને કરવું છે આપડણે કેમ ના કર્યું. બટ ખરેખર આજે બધા ન આપણે જોવા જઈએ ને તો જેમ બધા કરે એમ કરવું. આપને જરૂરી નથી કેમકે આપણા ઘરની સિચ્યુએશન આપણને ખબર હોય છે. કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. બટ ખરેખર બાજુ વાળા પાસે છે. પૈસા તો વાપરે છે તો નો ડાઉટ એનો કરી શકે છે બટ આપણને ઈ જેટલું કરે એટલું કરવું આપણને જરૂરી નથી અને આજે તો કમ્પેરિઝનનો જમાનો છેદ સો ટકા આપણે જોઈએ જ છીએ અને ઘણા બધા કિસ્સાઓ બી છે મેં જોયેલા છે બટ ખરેખર આપડે હવે એ તો લોકોમાં એટલી સમજ હોવી જોઈએ કે ભાઈ આપણે આપણા જરૂરિયાત પ્રમાણે વાપ કરવું જોઈએ ખર્ચ કરવું જોઈએ અને હા એવું તો નથી ને કે જયા જરૂર હોય ત્યાં આપડે વસ્તુ લેવી પણ જોઈએ કે હવે આના વગર ની ચાલે તો એ વસ તુ અલગ છે એમ બીજા નંબરની વાત છે. બટ ખરેખર આપડી જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવા જોઈએ બટ એ બધા સમજી જાય. સારું છે એમ એક મતે તો
હા, બિલકુલ બિલકુલ વાત સાચી છે તમારી એટલે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ એમ પોતાની પરિસ્થિતિ પ્રમાણે જીવતા માણસ શીખી જાય? તો કોઈ પણ વસ્તુ એને રોકી નથી શકતી એમ એટલે એ વસ્તુ તો અત્યારે બોજ સારું છે એમ. તો આગળ જતા પણ આવડે મળશું પાછા.
સારું, મને આ ટોપિક પર વાત કરીને બોજ મજા આવી બોજ આનંદ આવ્યો સારું તો આપણેે ફરી મળીએ હા. આવજો બાય બાય.
બાય.